હેલો કેમ છો.
હું મજામાં છું. તમે કેમ છો?
એકજ મિનિટ હા હલો. કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ બસ મજામાં છું. બીજું બધું કેવું ચાલે છે?
બધું હારું જ ચાલે.
હમ્મ. તો બીજું સંભળાવો.
આજે આપણે રોલ ઓફ ડિસિપ્લિન વિશે વાત કરીએ.
અરે વા, આ તો સરસ ટોપિક કાઢ્યું તમે. માણસને ડિસિપ્લિનમાં રહેવું ખૂબ જ જરૂરી છે. અને જીવનમાં સમય નું પાલન અને શિસ્ત ખુબ જ જરૂરી છે. ડિસિપ્લિન વગર સફળતા મેળવવી એ ખુબ જ મુશ્કેલ કીલ છે. તમને શું લાગે છ
એકદમ સાચી વાત છે. શિસ્તનો અર્થ નિયમો, કાયદાઓ અને નૈતિક મૂલ્યોનું પાલન કરવું થાય છે. તે વ્યક્તિને પોતાની જવાબદારીઓ સમજ ચાવવામાં, અને નિષ્ઠાપૂર્ણ નિભાવવામાં મદદ કરે છે.
હા આ વાત તમારી એકદમ સાચી છે. જો બાળકના જીવનમાં શિસ્તનો પ્રથમ પાઠ છે ને પરિવારથી શરૂ થાય છે. માતા પિતા છે, એ બાળકોને સારા સંસ્કારો આદર અને સમય પાલન અ જેવી જિમ્મેદારીઓનું મહત્વ સમજાવે છે.
સાચી વાત વિદ્યાર્થી જીવનમાં શિસ્ત નો વિષય શેષ મહત્વ છે. નિયમિત અભ્યાસ, સમયસર શાળાએ જવું, શિક્ષકોની વાત સાંભળવી, અને પરીક્ષાની તૈયારી કરવી, એ શિસ્તના મુખ્ય ભાગો છે.
એકદમ સાચી વાત છે. જો ડિસિપ્લિન એટલે માત્ર નિયમોનું પાલન જ નહીં, પરંતુ દરેક કામ યોગ્ય સમય અને જવાબદારી પૂરવું પૂર્વક કરવું હોય છે. જેમ કે તમે કીધું જેમ વિદ્યાર્થીઓ હોય કે, ભલે એક કર્મચારી હોય કે, ભલે એક બિઝનેસમેન હોય એ દરેક ને ડિસિપ્લિન નુ મહત્વ જરૂ સમજવું જ જોઈએ
સાચી વાત છે. શિસ્તબદ્ધ વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા વિકસે છે. તે દરેક કાર્યને આયોજન રીતે પૂર કરવે છે અને પડકારોનો સામનો હિંમત પૂર્વક કરે છે.
એકદમ સાચી વાત છે. તમારી જેમ કે જો ને બા અ સ્કૂલમાં પણ શિક્ષકો અ ડિસિપ્લિન પર કે ખુબ ભાર મૂકે છે. કારણ કે બાળપણથી જ જો સારા સંસ્કાર અને નિયમિતતા શીખવામાં આવશે તો ભવિષ્ય એમનું સારું બનશે. વેલું હુ નિયમિત અભ્યાસ કરવો અને સમયસર ભોજન કરવું અને બીજાઓને આદર આપવો એ પણ એક ડિસિપ્લિનનો જ ભાગ છે
સાચી વાત સાચી વાત, સમાજમાં પણ વ્યવસ્થા જાણવા માટે શિસ્તપૂર્ણ ખૂબ જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન, જાહેર સ્થળોની સ્વચ્છતા, અને કાયદાઓના આધર સમાજને વધુ સારો બનાવે છે.
હા તમારી વાત સાચી છે. જો પરિવાર અને સમાજ અ સમાજમાં પણ જો ડિસિપ્લિન ન ખુબ મહત્વ છે આમાં તમે કીધું તેમ બધા ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું જોઈએ. જાહેર સ્થળે સ્વચ્છતા જાળવવી જોઈએ. અને કાયદાનું પાલન કરવું પણ એક ડિસિપ્લ પ્લિન નુંજ ઉદાહરણ છે. ઘણા લોકો છે ને સફળતા પાછળ એ અ એ લોકોના નિયમિતતા અને ડિસિપ્લિન ખુબ મુખ્ય કારણ હોય છે. તમે જોયું હશે મોટા મોટા લોકો હોય છે, એ લોકો કેમ સફળ હોય છે. કારણ કે એમનું ડિસિપ્લિન હોય છે. કે સવારે આટલાથી આટલા વાગ્યા સુધી ઉઠવાનું. આટલા વાગ્યા સુધી આટલા વાગ્યા સુધી આ કામ કરવાનું. એ લોકો એના રૂલ્સ ના હિસાબથી ચાલે છે. એટલે એ લોકો આજે પ્રગતિ કરી રહ્યા છે.
હા તમારી વાત એકદમ સાચી છે. રમતગમતમાં શિસ્ત સફળતાનો આધાર છે. નિયમિત તાલીમ, કઠોર મહેનત, અને ટીમના નિયમોનું પાલન કર્યા વગર, કોઈ ખેલાડી મોટી સફળતા મેળવી શકતો નથી.
હમ્મ આ વાત તમારી બરોબર સાચી છે. અને હલો.
હલો હા.
હા હા અને બીજી તરફ તમે જુઓ ને તો આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા ના કારણે અ ઘણા સમય ઘણા લોકોનો સમયનો બગાડ અ થાય છે જો તેનો ઉપયોગ પણ અગર શિસ્તપૂર્વક કરવામાં આવે તો ઘણો લાભ થઈ શકે છે.
હા તે તો છે. કાર્યસ્થ. કાર્યસ્થળે શિસ્ત કર્મચારીઓની કાર્યક્ષમતા વધારે છે સમયસર કાર્ય પૂર્ણ કરવું જવાબદારી પૂર્વક વતન કરવું અને સહક્મચારીઓ સાથે સારો વ્યવહાર રાખ એ શિસ્તપૂર્ણ ગુણ છે.
ખરું કયું તમે. ગ હલો હા.
હા શિસ્તીય શિસ્ત વ્યક્તિને ખરાબ આદતો અને દુર્ગનોથી બચાવે છે તે સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની પ્રેરણા પણ આપે છે.
સાચું અને ડિસિપ્લિન વાળો માણસ છે ને એ વ્યક્તિત્વમાં વધુ સારો બનાવે છે અને એને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરે છે.
હા દેશના વિકાસ માટે શિસ્તબદ્ધ નાગરિકો જરૂરી છે જ્યારે લોકો કાયદાનું પાલન કરે છે અને પોતાના કર્તવ્ય પ્રત્યે જાગૃત રહે છે ત્યારે દેશની પ્રગતિ માર્ગે આગળ વધે છે.
હમ અને જો ડિસિપ્લિન વાળું માણસ હોય ને એ જીવનમાં નિયમિત રીતે ચાલે અને શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ ર રહે છે.
સાચી વાત સાચી
હમ અને આપડે છે ને આપણા બાળકોને પણ અ આવું ડિસિપ્લિન શીખાડવું જોઈએ કે સમયસર કામ કરવું શિસ્તમાં રહેવું જવાબદારી અ પોતાની જવાબદારી લેવી અને સંસ્કારોનું અ શિક્ષણ આપવું જોઈએ.
સાચી વાત સાચી વાત. આજના ટેકનોલોજીના યુગમાં પણ શિસ્નું મહત્વ વધી ગયું છે મોબાઈલ ઇ ઇન્ટરનેટ. અને સોશિયલ મીડિયાને યોગ્ય ઉપયોગ કરવા માટે તે આત્મશિસ્ત જરૂરી છે.
હમ આ વાત મેં તમને શરૂઆતમાં જ કીધી. કે ડીશ અ આમાં સોશિયલ મીડિયામાં ઘણો શખસ અ લોકોનો બ બરબાદ થઈ રહ્યો છે સમય.
હા એના પછી શિસ્ત વ્યક્તિ ના ચરિત્ર નો એક નિર્માણ કરે છે તે પ્રામાણિકતા સત્યનિષ્ઠા ધીરજ અને જવાબદારી જેવા ગુણો ન વિકસાવે છે.
હમ્મ.
પછી આત્મવિશ્વાસ વિશ્વા એ શિનૂ સર્વોચ્ચ છે અરુપ સ્વરૂપ છે જય્યારે વ્યક્તિ કોઈના દબાણ વગર પોતાની જાતને નિયંત્રિત કરે ત્યારે તે સાચા અર્થમાં શિસ્તબદ્ધ કહેવાય છે.
સાચું કહ્યું તમે જો જીવનમાં સફળતા સન્માન અને સુખ જોઈએ તો ડિસિપ્લિન જીવનનો અભિન્ન ભાગ અ ભજવવાનું કામ કરે છે.
સાચી વાત શાળા અને કોલેજોમાં પણ શિસ્તનું વાતાવરણ વિદ્યાર્થીઓના સરગમ વિકાસ માટે જરૂરી છે. તેમના ભવિષ્યના જવાબદાર નાગ રિક બનાવે છે.
એકદમ સાચી વાત છે તમારી અને સૌથી મોટો ફાયદો તો એ છે કે સમયનું યોગ્ય સંચાલન થાય છે ડિસિપ્લિનથી.
હા પછી યુવાનો માં પણ શિસ્ત મહત્વ
હમ્મ, હમ્મ, બોલો.
યુવાનોમાં શિષ નું મહત્વ વિશેષ છે કારણ કે દેશનું ભવિષ્ય તેમના હાથમાં છે શિસ્તબદ્ધ યુવાનો સમાજ અને રાષ્ટ્રને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.
બરોબર છે અને શિસ્ત માણસને આ આળસથી દૂર રાગે છે અને મહેનત કરવાની પ્રેરણા આપે છે. એટલે નિયમિત અભ્યાસ કરવાથી પણ સારા ગુણ મેળવી શકાય છે.
શિસ્ત બિના જીવનમાં અસ્તત્ય અને નિષ્ફળતાતા આવવાની શક્યતા વધુ રહે છે. આળસ અને બેદરકારી વ્યક્તિને તેના લક્ષ્યથી દૂર લઈ જાય છે.
હા હું તમને કીધું ને કે આડ આડસી માણસ હોય છે.
હા પછી પ્રકૃતિ પ્રકૃતિ પણ આપણને શિસ્ત નો પાઠ શીખવે છે. સૂર્ય નો નિયમિત ઉદય અને અસ્ત ઋતુઓનું સમયસર પરિવર્તન અને કુદરતી શિસ્ના ઉત્તમ ઉ ધારણ છે.
પરથી પણ શીખવું જોઈએ એ જો એ પણ પોતે સમયસર ઊગે આવે છે સમયસર ઋતુઓનું પણ નિયમિત એ લોકોનું ચાલુ હોય છે. કરવી અને સારો ખોરાક લેવાથી પણ શરીર શરીર તંદુરસ્ત રહે છે.
હ આપણા દેશના સૈનિકોના જીવનમાં પણ શિષ નું વિશેષ મહત્વ છે. તેમની કડક શિષ દેશની સુરક્ષા અને અખંડિતતા જાણવામાં મદદ કરે છે.
હા. સાચી વાત છે તમારી આમ.
આત્મશિષ્ટ વ્યક્તિને પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત રહેવામાં મદદ કરે છે. તે અનાવશ્યક પ્રવૃતિઓથી દૂર રહીને પોતાના સમય અને શક્તિનો સદુઉપયોગ કરે છે.
એકદમ સાચું કીધું જો આત્મવિશ્વાસ વધે ને માણસનો તો એ બધું કાર્ય કરી શકે છે. જ્યારે આપણે આપણા કામ સમયસર અને નિયમિત કરીએ છીએ ત્યારે આપણને પોતાની ક્ષમતા પર વિશ્વાસ વધે છે. જેથી આત્મવિશ્વાસ એટલી નાની નાની સારી આદતો પણ આપણો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. નિયમિત અભ્યાસ પાલન સમય પાલન અને મહેનતની અ સફળતા મળે છે. તમને શું લાગે? અને કોઈ વાર કઈ ભૂલ થઈ જાય ને તો એ ભૂલોથી પણ આપણે શીખ વુ જોઈએ અને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ.
સાચી વાત સાચી વાત શિસ્ત વ્યક્તિને સમાજ માં માન સન્માન અપાવે છે શિષ્ટબદ્ધ વ્યક્તિ પોતાના સારા વર્તન અને જવાબદાર સ્વભાવથી સૌનું દિલ જીતી લે છે.
હમ એકદમ સાચું કીધું તમે.
શિસ્ત એ સફળતા સુખ અને પ્રગતિ પાવે છે. વ્યક્તિને જીવનમાં ઉઊંચાઈઓ સુધી પહોંચાડે છે.
સાચો અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત કરે છે અ પડકારોનો સામનો કરવાની હિંમત પણ મળે છે લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી એ પણ આપણો આત્મવિશ્વાસ વધે છે.
હા તે તો છે. આ ગોડો તે જીવનના દરેક ક્ષેત્ર માંગ ઉપયોગ ઉપયોગી સાબિત થાય છે.
બરોબર સાચી વાત છે. એકદમ સાચું શિસ્ત બંધ જીવન વ્યક્તિને જવાબદાર સફળ અને આત્મવિશ્વાસ થી ભરપૂર બનાવે છે. એટલે કહી શકાય કે શિસ્ત અને આત્મવિશ્વાસ એકબીજા સાથે જોડાયેલા હોય છે
હા બહુ સા સારું લાઈન કીધું તમે શિસ્ત એ સફળતા સુખ અને પ્રગતિનો પાયો છે. જે વ્યક્તિ જીવનમાં ઉંચાઈ સુધી પહોંચે છે તે વ્યક્તિને ઉજ્જવળ બનાવે છે. અ છે.
હા અને સુખ અને સંતુલિત જીવન જીવવામાં પણ ડિસિપ્લિન આપણને ખૂબ મદદ કરે છે
સાચી વાત સાચી વાત ચાલો પછી આપડે ફરીથી વાત કરીએ.
ઠીક છે ચાલો જય શ્રી કૃષ્ણ